હલો. શું કરો? કેમ છો?
બસ આ મજામાં. તમે કેમ છો?
હું પણ મજામાં હતી.
આ તો બઉ દિવસ બાદ યાદ કરી લ્યા.
શું કરો ઘરમાં આતલા બધા કામ હોય છે કે આપણે તો સમય નહીં મળલતો.
સાચું કયું આપને.
તો સવારેથી સાંજે ઉધી કામ કરું કામ બધું. કામ કરે કરે દિન તો શું કરો સમય મળે નથી
હા તમે તો મળતો નથી કાણ નો પડે છે એમ કે હા
છોકરા ઇસકુ છોકરો ઇસ્કૂલો આવે એને હોમવર્ક કરાવો અને તો સમયની નથી મળતો
સાચું કેયુ આપણા છોકરામે બીજી થાય જા થાય જાઓ ને તો એને સમય નીકાળનો મુશકીલ પડે છે
સાચી
આજ તો આપે આ અને જોવો ની ગરીબી અને અમીરી પે થોડો આપ વિશે પે બાત કરી્યો
હા સાચી વાત જીવનમાં ગરીબી અને અમીરી બંને જેવા મળે છે ઘણા લોકો પાસે ધનની અમીરી હોય છે તો ઘણા લોકો પાસે પ્રેમ સંસ્કાર અને સંતોષી અમેરી હોય છે સાસીયન ખુશી અમીરી તો વક્ત ફક્ત પૈસાથી નથી આવ માપતી પણ માનવના વિચાર વ્યવહાર અને ગુણોથી માપાય છે
સાચું કયું તમને કે દુનિયામાં કોઈ બી ગરીબ જન્મ છે ને અને કોઈ ગરીબ અમીર જન્મે છે ને પણ માનસની સાચી પહેચાન તો તેને ધનતી નથી તેના કર્મ થી થાય છે એ પૈસા તો જીવન ને આરામ આપી શકે છે પ્રેમ સન્માન શાંતિ અને ખરીદી શકતો નથી
સાચું અને ગરીબી વખત ધનની કમી નથી પણ અ શિક્ષણ શિક્ષણ અયોગ્ય અને અસંગ કમી પણ ગરીબી પણ ગરીબી જશે ગરીબ માણસ ઘણી મુશ્કેલી ઉચ્ચ જીવન જીવતો હોય છે છતાં પણ તે મહેનત અને પ્રમાણિક તા પોતાનું પોતાનું પરિવારનું ભવિષ્ય સુધારવાના પ્રયત્ન કરે છે
હા સારું સાચી વાત કઈ તને કે ગરીબ તો માનસ પાછ ધનો પણ ઘણી વાત એ મહેનત ને સંતોષ ને અને ઈમાનદારીમાં ખુબ અમીર હોય છે પણ બીજી બાજુ પૈસા ઘણો હોવા છતાં પણ જો દયા ને પ્રેમ ને માનવતા ન હોય ને તો એવી અમીરી નું કોઈ મેહત્વ નથી
સારું એ તો હોય છે ને અ એવું તો હોય છે ને કે
સાચું કયું ગરીબી નુ તો કોઈ અભિશાપ નથી ઇતિહાસમાં ઘણા માન માનસો ગરીબ પરિવારમાં જન્મ્યા હતા પણ તેમની મહેનત જ્ઞાન અને દ્રડ નીચે તેમને દુનિયામાં આગું ઇસ્થાન મેલ્યું એટલું જ એટલે પરિસ્થિતિ ને દોષ આપવાની બદલે મહેનત કરવાની જરૂરી છે
સારું અને બીજું પણ અમીરી એક સારું વરદાન છે શું તેના ઉપયોગી સમયને હિત માટે થાય પૈસા હોવે ખરાબી નથી પણ પૈસોનો અભિમાન કરવો યોગ્ય નથી જે અમીર વ્યક્તિ ગરીબોનો મદદ કરે ને તો શિક્ષણ અને સમાજમાં યોગદાન આપે છેને તે સાચા અમીર કહેવાય છે
સાચું કેહો સા આઈશ તો વાત છે કે આ પેસા હોય ને સયોગ કરે ગરીબ નો સમાજ નું અનેને તોય સાચા અમીર કેવાય છે એને સા તો આપણે પોતાના ધન જ્ઞાન અને સમયનો ઉપયોગ બીજાના ભલા માટે કરીએ ને તો ભૂખ્યા ને ભોજન ને ગરીબ ને ગરીબ બાળક ને શીખ દુખી માનસ ને હિંમત આપવી જોઈ ને તો આજ સાઉડ ની મોટી અમીરી છે
સારું
સંતોષ થી સંતોષી સૌથી મોટી ધન છે કે જે માનસ પાસે સંતોષ છે ને તે સાચો સુખી અને એ લોભ અને અંકાર જીવનને દુઃખી બનાવે છે જયારે પ્રેમ અને સેવા જીવન ને માન બનાવે છે
સાચી અને ઈતિહાસ સાક્ષી છે કે ઘણામાંને મહાન લોકો સાધારણ પરિવારમાં પરિવારમાં થી તા હા એમને મહેનત આત્મવિશ્વાસને દૃઢ નિશ્ચય સફળતા મળેલી એટલે ગરીબી ક્યારેય પણ સફળતાનો માર્ગ નથી
સાચું કીધું
સફળતા નો માર્ગ રોકતો નથી
હા મેં તો એટલું જ કહું કે પેસા થી ઘર ખરીદી શકાય પણ પરિવાર નહી એ દ દવા ખરીદી તો કાય પણ સ્વાસ્થ્ય નહી બ એ પેસાથી ઘડીની ઘડી ખરીદી શકાય પણ તમે સમય એટલે જ તો સાચી અમીરી ધનમાં નહી પણ સારા વિચાર સારા અને માનવતાથી ભરાયા તેમને વસે છે
સાચું અને આપણા અ ગરીબ લોકો ન ઉપાર ઉપહાશ કરવાની બદલે તેની મદદ કરવી જોઈએ જેવું બને ને તેવું દાન શિક્ષણ ભોજન અથવા પ્રોત્સાહન આપનાર સમાજનું વધારે સુંદર બનાવી શકીએ
સાચૂ ક્યું તમને કે ગરીબી તો ગરીબી અને અમીરી તો જીવનને જીવનના બે અલગ અલગ પાછા છે કે પણ જીવનની સાચી કિંમત પૈસાથી નહી પણ માનવ તા વિચાર સંસ્કાર મહેનત અને કરમથી થાય છે કે ધન આજે હોય અને કાલે ના હોય પણ સારું પણ સારું ચરિત્ર હોય ને તો અને સારા કર્મ હંમેશા માણસોની સાથે રહે છે ને અને ગરીબ માણસ તો ગરીબ માણસ તો ઘણી વાર ઓછા સાધનો હોવા પણ મોટા સપના જોય છે છે અને તેમને પૂરા કરવા માટે રાત દિવસ મહેનત કરે છે ને મહેનત ધીરજ અને આત્મવિશ્વાસ બને ને પોતાનું ભાર ભાગ્ય બદલી શકે છે એટલે જ તો ગરીબી ક્યારે પણ કમજોરી નું પ્રતિક નથી પણ
શકેટ છે
ના છે એને તો ગરીબી ફક્ત ધનની કમી નથી પણ શિક્ષણ આરોગ્ય અનેને ની કમી પણ ગરીબી છે ગરીબ માણસ ઘણી મુશ્કેલા વચ્ચે ભક્તિ જીવન જીવતોું હોય છે છતાં પણ જે મહેનત અને પ્રમાણિક પોતાનું અને પોતાના પરિવારનું ભવિષ્ય સુધારવામાં પ્રયત્ન કરે
હા કાજું ક બાજુ જોવ ને તો બાટું અમીરી માનસ પાકિસ્તાન સુવિધા અને આરામ હોય છે પણ જો તે ધન નો ઉપયોગ સમાજ ના હિત માટે ન કરે ને તો ગરીબો ની મદદ ના કરે ને અને અંકાર અહંકાર તો એવી કમરી નું કોઈ મૂલ્ય નથી સાચો અમી તો એ છે કે ઉપાદન માટે પણ અમી હોય આપના તો સમાજ સમાજ સરકાર તો તો શિક્ષણ આપે છે અસ્પતાલ બનાવે વૃક્ષારોપણ કરે અને જરૂરત મંદ ની મદદ કરે છે આવા લોકો ખબ માની સાચ સંપતિ ઈચ્છ તેમના ત માનતા અને માનવતા જેવી જ રહે છે
સારી વાત છે અને અ ધરની માનસ અમીર બની શકે પણ સારા સંસ્કાર દયા અને માનવથી માનવતાથી ભાન બની શકે સાચી અરી બેંકો માં ખાતામાં પણ નથી પણ દિલની ઉદારતા અને સાર કર્મોમાં બ
સાચું કયું તમને આપણે તો ક્યારે પણ ગરીબ માણસો નો મજાક આવો જોઈએ નહી તેની પરિસ્થિતિ સમજવી તેને સન્માન આપવો અને હોય ત્યાં સુધીમત કરવાગ આપો આ તો આપણી નૈતિક ફરજ છે કારણ ને કે આજ જે ગરીબ છે ને તે આર્થિક મહેનત થી સફળ બની શકે છે મેં તો એટલું જ કહી કે કરતા મનની અમીરી વધારે માન છે જેના દિલમાં દયા ને હાથમાં અને જીવનમાં ઈમાનદારી હોય છે સાચો અમી છે
સાચી બહુ સરસ વાત છે